નમસ્તે કેમ છો?
કેમ છો?
મે મજામાં તમ કેમ છો?
હું પણ મજામાં છું આજ મને તારી સાથે સ્ત્રી ભ્રુણ હત્યા આ ગંભીર અને સંવેદનશીલ વિષય છે ને અ એ પર વાત કરવાની છે તમારી સાથે
અ હા હા હા
હા ખૂબ જરૂરી વિષય છે, સ્ત્રી ભ્રુણહત્યા પર એક ગુને ન એ પણ સમ્રાટ માટે શર્મની વાત છે કોઈ પણ અજન્મી દે દીક રી ને જન્મ લેવા પહેલા મારી નાખવી આ અ અમાયવી અને અન્યાયપૂર્વક છે.
અ હા એકદમ સાચું આજે પણ ઘણા સ્થળે એ દિકારની ઈચ્છા કારણે અ દીકરને ઓ ઓછું થાય ને તો માનવામાં આવે છે. આ માનસિકતા સમા સમાજ માટે ખુબ નુકસાનકારક છે ને.
હા બિલકુલ દિનકરી અને દીકરા આ બંને સમાન છે બંનેને જીવવાનો હક છે, શિક્ષણનો હક છે, પ્રેમ અને સન્માન નો હક છે.
હા, બિલકુલ સાચું.
હા હા બોલો.
સ્ત્રી ભ્રુણ હત્યા એટલે શું?
અ બિલકુલ સાચું અ દીકરી અને દીકરા બંને સમાન છે. પણ બંનેને જીવનનો હક છે, પણ શિક્ષણ નો હક ક છે અને પ્રેમ અને સન્માન નો પણ હક છે.
હા પેહલે તો એક સ્ત્રી ભ્રુણ હત્યા એટલે શું છે?
અ જયારે અ ગર્ભમાં બાળક કે દીકરી છે એ અ ખબર પડી પડી જાય ને અને એ કારણે જ અ ગર્ભપાત કરવાવી દેવામાં આવે અને ત્યારે એને સ્ત્રી ભ્રુણ હત ત્યાં કરે છે, કહે છે. આ એક ગંભીર સામાજિક અને કાનૂની અ અપરાધ છે ને.
હા એટલે જન્મે દિનકરીને ફક્ત એ દિનકરી છે એ કારણે જ ન દેવો, એ જ સ્ત્રી ભ્રુણ હત્યા.
અ હા એકદમ સાચું હા.
અ સમાજમાં આ સમસ્યા શા માટે પેદા થાય છે?
હમ આ અ સમસ્યા શા માટે પેદા થાય છે કે અ અ દીકરાને એના પા છળ ઘણા કારણો હોઈ શકે જેને કે દીકરાને વધારે મહત્ત્વ આપતી માનસિકતા અને દહેજની ભીતિ. વંશ રાખું અ ચાલુ રાશે રાખશે એવો ખોટો વિચાર. વૃદ્ધાવસ્થામાં દીકરો જ અ સહા સહારો બને સે. એ એવું માનવું અ સમાજ સમાજની જૂની અ અને ભેદભાવ પૂર્ણ વસો છેે આ બધા અ કારણો છે એના
હા દર્શવ છે સમસ્યા ફક્ત એક પરવાની હી નહી પણ પુરી સમાજની માનસિકતા સાથે જોડાયેલી જોડાયેલી છે.
બિલકુલ સાચું કીધું
પણ એક પ્રશ્ન છે તેન કર્યો છે કેમ પણ જો ઘરે સંતાન છે.
હા દીકરી ઓછી ઓછી કેમ આજ દીકરી શિક્ષણ નોકરી વ્યવસાય વિજ્ઞાન સેના રાજકારણ કલા અ ડાયરેક્ટ ક્ષેત્રમાં આવે વધી આગે વધી રહી છે. છે ને એ ઘણી દીકરીઓ પોતાના માતા પિત પિતાનો ખૂબ સારો સહારો બને છે. કે એ છે.
હા ઘણા ઘર મા દિન કરી જા માતા પિતા પોતાની સેવા આપે માની જવાબદારી નિભાઈ હોય છે.
આ બિલકુલ સાચું હોય એટલે દીકરો અને દીકરીનો ભેદભાવ બિલકુલ યોગ્ય નથી
અ સ્ત્રી ગુણ હત્યા કાનુની દૃષ્ટિ શું છે.
સ્ત્રી ગૃહના હત્યાકાંડની દૃષ્ટિ એમ છે કે આ એક ગંભીર અપરાધ છે. અને ગભ ગર્ભમાં બાલ બાલકનું રિંગ જાણવું અને એ આધારે ગર્ભપાપ કરુ અને કાનૂન વિરુદ્ધ છે અને સરકારે આ માટે કઠોર કાનૂન બનાવે છે ને
કારણ કે આ વ્યક્તિ પરિવાર પરિવાર નિર્ણય નથી પણ એક જન્મ હોતા છે.
એકદમ સાચું
હમ શ્રી ભુણ હત્યા સમાજ પર કેવી પ્રકારે અસર કરે છે.
સ્ત્રી ગણને પ્રકારનો અસર છે કે જો સ્ત્રીઓનો નું જન્મ ઓછું થશે તો સમાજમાં સ્ત્રી પુરુષ નું સંતુલન અ બગડશે પછી લગ્ન પરિવાર સામાજિક સુરક્ષા સ્ત્રીની સ્થિતિ બધા પર અસર પડે છે આ સમસ્યા આગળ જઈને વધારે ગંભીર બને છે બની શકે
હા હા એટલે આ કોઈ ઘરની બાત નથી પણ સમાજના ભવિષ્યની પણ વાત છે.
હ એક બિલકુલ
અ ઘણી વાત લોકો કરે કે દીકરો ઘરનો વારસ છે તો શું કરી
અ અ એવું તું એવું છે કે મારા માટે વારસ ફક્ત દીકરો જ નથી હોતો તો દીકરી પણ પરિવાર ન ગૌવ ગૌરવ બની શકે છે. અને એક માતા પિતા નું નામ રોશન કરી શકે છે અને પરિવારની સેવા કરી શકે છે. આર્થિક મદદ પણ કરી શકે છે એમાં ઘણા ઘણી મદદ કરી શકે છે.
હા આજ સમય બદલાઈ ગયો છે. કરીઓ કોઈ પણ બા બાતમાં પછાડી નથી
હમ અને હા ખાસ કરીને તો સ્ત્રી શિક્ષણ વધે છે તો પરિવાર પણ વધારે જાગૃત બને છે ને
હા સમસ્યા દૂર કરવાના શિક્ષણ કેવી રીતે મદદ કરે છે
એજ એવી રીતે મદદ કરી શકે જે માતા પિતા દીકરો દીકરીનો ફર્ક ન રાખે વા રાખવાવું જોઈએ બંને સમાન પ્રેમ સમાન શિક્ષણ સમાન સંધિ અને સમાન સન્માન આપ કોવું જોઈજે અ ગર્ભમાં બાલક કશું છે એ જાણાવવા કરતા એ સ્વસ્થ હોય તો એ મહત્વનું માનવું જોઈએ
બ બાળક દીકરી હોય કે દીકરો હોય એ
હા એકદમ સાચું અમૂલ્ય દેનગી છે ભગવાનમાં
દહેજ પણ આ સમસ્યા સાથે જોડાયલી છે ને
અ હા અ હા પણ ઘણા પરિવાર નો લાગે લાગે કે દીકરીનો અર્થ ભવિષ્યમાં દહેજ અને લગ્નનો ખર્ચ બંધ અને જવાબદારી આ ખોટી અને અન્યાય પૂર્ણ સોચ છે દહેજ પ્રથા પોટ એક સામાજિક બુરાઈ છે ને
હા બિલકુલ સાચી વાત જો દહેજ ની માનસિકતા ખ ખતમ થાહે ને તો દીકરીને બાકર બહાર સમજાવવાની સોચ પણ છોડી દાય
હા બિલકુલ સાચું
અ ક્યારેક તો પરિવારની મહિલાઓ પણ દિનકારની ઈચ્છા રાખતી હોય છે એ વિશે શું કહીએ ક કહીશ
અ અ હા એ પણ સાચું છે ક ક્યારેક સમાજની જૂની સોચ અને મહિલાઓનો મનમાં પણ બેઠી જાય છે કે એટલે ફક્ત પુરુષ નહી પણ મહિલાઓ મહિલાઓમાં પણ જાગૃકતા જરૂરી છે ને તો સ્ત્રી પોતા પોતા જ સ્ત્રી નું અપમાન ન કરે એ ખૂબ જરૂરી છે હ
દિક દીકરી બચાઓ દીકરી પઢાઓ જેવીી યોજનાઓ
હ એ દીકરી બધા દીકરી એ કરાવય છે એ એના માટે જરૂરી છે કે અ એક કરી અ કારણ કે આ યોજનાનો સમાજને સંદેશ આપે છે અને કે દીકરીને બચાવો અને શિક્ષણ આપો અવસર આપો અને સન્માન આપો સરકાર અને સમાજ બંને મળીને દી દીકરી નું રક્ષણ કરે તો પરિવર્તન જરૂર આવી શકે
સ્લોગન ફક્ત બોલવો નહીં પણ જીવનમાં આ ઉતરો જરૂરી છે.
હ બિલકુલ સાચું
અ ડોક્ટર પણ જવાબદારી હોય ને
હમ અ જરૂર જરૂર ડૉક્ટર અને ક્લિનિક ક્લીન વાળવો હોય અ કાનૂન ન પાલન કરવું જોઈએ જે ગર્ભમાં બા બાલક નું લિંગ બતાવું વયું અથવા એના આધારે ગર્ભપાત કરવો જોઈએ કરવા આ ગલત અને અપરાધ છે. અને ડોક્ટર સમાજ ના રક્ષકો હો હોવા જોઈ છે. અને ન ન કે ગુહમાં ભાગીદાર હોવું જોઈએ છે.
હા ડોક્ટરી ન કામ જીવન બચાવું છે જીવન ખતમ કરવું નહી
હા એકદમ સાચું કીધું હા તમે
તારા મતે દિન કરું જન્મ પણ એલા જ આનંદથીથી માનવો જોઈએ જેટલે એક દિન કરો
અ મારા માટે એવું છે કે બાળક કોઈ પણ હોય એ ઘરમાં આનંદ પ્રેમ અને આશા લાવે છે. અને દીકરીનોો જન્મ ઉત્સવ જેમ બનાવો જોઈએ અને સ્વાગત અને સન્માન મળવો જોઈએ
હા સારી સમાજ દીકરી ના જન્મની ખુશીથી સ્વીકારે છે. ત્યારે આ સમસ્યાઓ છે એ
હા બિલકુલ એકદમ સાચો
હમ દીકરીને કયા મૂળભૂત અધિકાર મળવા જોઈએ
દીકરીને એવો મૂલભૂત અધિકાર મળવાો જોઈ છે કે જીવનનો અધિકાર અને શિક શિક્ષણનો અધિકાર આરોગ્યનો અધિકાર પ્રેમને અ સન્માન નો અધિકાર સન્માન અને અવસરનોો અધિકાર સુરક્ષિત જીવનનોો અધિકાર આ બધાં મૂલભૂત અધિકાર મળવા જોઈજ તારી સાથે મને વાત કરીને